હા.
હલો.
હા બોલો કેમ છો?
કેમ છો?
હા મજામાં તમે?
ખુબ મજામાં છું. અ આજ મને તારી સાથે સમય વ્યવસ્થાપન ન મહત્વ આ વિષય પર વાત કરવાની છે. હ
હા બોલો.
જ તો ખૂબ ઉપયોગીને જીવનમાં કામ લાગે એવો વિષય છે સમય જીવનની સૌથી કિંમતી વસ્તુ તું છે.
હા બરાબર.
અને વય પાછો પૈસાજ હા પૈસા ગુમાવાય તો પાછો મળી બી શકે. પણ સમય એક વાર જતો રહે છે, પછી પાછો આવતો નથી.
હા બરાબર.
એકદમજે સાચી વાત. તો છે કે એટલે સમયનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. એ જ સમય વ્યવસ્થાપન કલાય. સમય વ્યવસ્થા પણ એટલે શું?
સમયોનોો ઉપયોગ એકદમ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ આપડે. પેપર ના ટાઈમને કેવા કઈ જતા હોય ત્યારે.
સમય વ્યવસ્થા પણન એટલે આપ હા કામોની યોજના સાથે યોગ્ય ક ક્રમ અને યોગ્ય સમય પૂર્ણ કરની કલાજ આ એક સમય વ્યવસ્થા પણન છે.
દિવસ સમય થી જ નક્કી થાય છે.
બરાબર, દિવસ સમયથી ચાલુ થાય છે આપનું એટલે દિવસ ના કામ પેલે થી નક્કી કરવા. જ આપણ જે દિવસ ના કામ પહેલેથી નક્કી કરવું જોઈએ કે.
હા, પેલા આપડે બધું નક્કી કરીને પછી સમય કાઢે છે ને કેટલો સમય લાગશે આપે આ કામ માટે.
હાજ કયા કામ પેલે કરવાના કયા પછી પછી કરવાના કયા કામ માટે કેટલો સમય આપવો, આ બધું નક્કી કરું. સમય વ્યવસ્થા પણ છે, અને આથી
પેલો ફાયદો એક કે નામ સમય પૂરી થાય છે બીજો ફાયદો એક ગરબડ ઉતાવળ અને તણાવ ઓછો આવવો જોઈએ આપણા મગજમાં.
બરાબર, અ સમયસર પૂરી થાય છે પછી બીજો ફાયદો એક કે ગડબડ ઉતાવળ અને તનાવ ઓજ બી થાય છે બરાબર, હા ક્યારેક કામ વધી જાય અને પછી ગભરાટ થવા લાગે.
થવા લાગે છે આપડે.
હા એટલે જ સમય વ્યવસ્થા પણ જરૂરી છે જો આપણી સમય પ્રમાણે કામ કરીએ તો કોઈ, કામ બાકી રહેતું નથી અને મન પણ શાંત રહે છે.
થોડો સમય પરીક્ષામાં પણ ઓછો પડે છે આપડે પેપર લગતી વખતે. કેવા યાદ શક્તિ ના આવે આપતી. મગજમાં ત્યારે પણ સમય આપડે ઓછો પડીએ.
બરાબર, અને વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ જરૂરી છે.
હા બરાબર.
જરૂર વિદ્યાર્થીઓ એ અભ્યાસ હોમવર્ક વાચન ર ઝન રમત ગમત અને આરામ આ બધું સમય પ્રમાણે આપણ વ્યવસ્થાપન હોય તો અભ્યાસ સારો થાય આપણ સમય વ્યવસ્થા પણ બરાબર છે નહીતર પરીક્ષા મેં સમય મેં ભી ઉતાવલ થઈ જાય અને જો રોજ થોડો થોડો અભ્યાસ સમયસર કરાય તો પરીક્ષા વખતે બહજ ઓજો ભી લાગે છે આપને બરાબર છે તમારી એ વાત અને ગૃહોની માટે પણ સમય વ્યવસ્થા પણ જરૂરી છે ને
સમય વ્યવસ્થા પણ કેવી રીતે શરૂ કરી શકાય સૌથી પેલા તો દિવસમાં કામોની યાદી બનાવી આપડે પછી એમાં થી કઈ કામ જરૂરી અને કઈ પછી કરી શકાય તે ન કરવું જોઈએ આપડણે
બરાબર મન્જે ખૂબ જરૂરી છે ઘરકામ રસોઈ બાલકની કાળજી બજારમાં જવાનું સફાઈ પરિવાર માટે સમય આ બધું વ્યવસ્થિત કરવા સમય વ્યવસ્થા પણ જરૂરી છે. અને કામકાજ લોકો માટે વધારે મહત્વનું હશે તો ખૂબ સારું મન્જે હા ઓફિસ ના કામ ઘરની જવાબદારી ફોન મીટિંગ પ્રવાસ આ બધા વચ્ચે સમય નું સંતુલન રાખવું જરૂરી છે. અને સમય વ્યવસ્થાપન ના હોય તો શું સમસ્યા થઈ શકે
મોબાઈલ અને સોશિયલ મીડિયા પર પણ સમય બગાડવો ન જોઈએ આપણેે
બરાબર જ સમય ખ સમય વ્યવસ્થાપન આપને નહી રહે તો કામ અધૂરું રહી શકે છે પઈ મનમાં તનાવ વધી શકે છે. ઉતાવળામાં ભૂલો થાય આરોગ્ય પણ આરોગ્ય પર આપનો અસર પડે છે. જીવન અસ્વસ્થ ભી બની જાય છે. ક્યારેક કામ બાકી રહે તો અપરાધ ભાવ પણ થાય અને સાચું અને પછી આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગે એટલે નાનકડી યોજના પણ જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. એ સમય વ્યવસ્થા પણ કેવી રીતે શરૂ કરી શકાય. મન્જે
કામ સમયસર પૂરું કરવું જોઈએ આપડે તણાવ ઓછો લેવો જોઈએ અભ્યાસ અને કામમાં સુધારો થાય શિસ્ત આવે આપડી આત્મવિશ્વાસ વધે. જીવન સંતુલન બને આરોગ્ય માટે પણ સમય મૂળ છે.
સૌથી પહેલા તો દિવસના કામોની યાદી બનવાવી તો પછી એમાં તે કયા કામ જરૂરી છે અને કયા પછી અ નક્કી બી કરવું જોઈએ મન્જે એટલે પ્રાયોરિટી પણ નક્કી કરવાની મન્જે પેલા મહત્વના કામ પછી સામાન્ય કામ એન મન્જે એનાથી બી સમસ્યાનો સાચો ઉપયોગ થાય મોબાઈલ અને સોશલ મીડિયા પણ તે સમય અ બાગડા ઓમાં ઘણો ફાયદો ભજવે છે ને
હા બરાબર
જે ક્યારેક માણસ થોડો સમય માટે મોબાઈલ ખોલે અને પાછા એક કે બે કલાક નીકળી જાય એટલે મોબાઈલ માટે પણ મર્યાદા જરૂરી છે. મને પણ ક્યારેક એવું થાય છે. એટલે નક્કી સમય રાખો જેમ કે મોબાઈલ માટે આધારો આમજ આધો કલાક અભ્યાસ માટે બે કલાક આરામ માટે થોડો સમય તો બી સમય વ્યવસ્થા પણ જરૂરી છે. સમય વ્યવસ્થાપનથી જીવનમાં શિસ્ત પણ આવે ને
સવારે વહેલા ઉઠવાથી પણ દિવસ લાંબો વધી શકે છે અને કામ પણ આરામથી થઈ શકે છે આપણાથી સમય ઓછો લાગે એમ અને તા તાજું તંદુરસ્ત માણસ
બરાબર જે હા એટલે નક્કી સમય રાખવો જેમ કે મોબાઈલ માટે તેમજ આપણે પણ આપની સમય વ્યવસ્થા પણ આપણી જીવનમાં શિસ્ત ઘરે આવે છે જે શિસ્ત જવાબદારી આત્મવિશ્વાસ ત્રને વધે છે. સમયસર કામ કરનારા વ્યક્તિ સફળ બનવા તરફ વધે છે મને લાગે છે કે કે સવારે વહેલા ઉઠવું પણ સમય વ્યવસ્થાપનનો ભાગ છે.
હા બરાબર
જરૂર સવારે વહેલા ઉઠવાથી દિવસ લાંબો લાગે છે. કામ આરામ તેવી બરાબર આ વિષય થી એક વાત સમજાય છે કે સમય જીવન છે.
હા
જ જે વ્યક્તિ સમયની કદર કરે છે તો જીવનમાં આગળ વધે છે.
બરાબર
જ ચાલ હવે વ્યવસ્થાપનનો મુખ્ય ફાયદા ગણીએ તો સમય વ્યવસ્થાપન ના ફાયદા માહિતી છે કે સમય વ્યવસ્થાપનના ફાયદાજ ખૂબ સોપા છે આળડાઓ જેમ જે શિસ્ત આવે કોઈ તણાવ ઓછો થાય કામ સમયસર પૂરું થાય ઘણા ફાયદા છે આરોગ્ય માટે સમય મળે
હા
આ બધા ફાયદા ખૂબ મહત્વના છે જ હા સમય વ્યવસ્
સમય વ્યવસ્થાપન કેવલ કામ માટે નહી પણ સુખી અને સંતુલન માટે પણ જરૂરી બને છે.
તો નિષ્કર્ષ એ કે સમયનો સાચો ઉપયોગ કરનારો વ્યક્તિ સફળ બને છે.
હા! એકદમ સાચું. સમય વાળ ન જવા દેવો પણ ઉપયોગ કામ મા કરવો જોઈએ ક્યારે પણ સમય વાયા ન જો આપડે
તારી સાથે વિષય પર વાત કરીને સારું લાગે સમયના એનામે આપે સમય વ્યવસ્થાપન, એક જીવનની સૌથી મૂલ્યમાન સંપત્તિ સમય વ્યવસ્થાપનથી કામ સમયસર પૂરું થાય છે. થાય છે. તનાવ ઓછો થાય છે. અને જીવનમાં શિસ્ત આવે છે. વિદ્યાર્થી હોય. ગૃહણી હોય. કામકાજી વ્યક્તિ હોય કામ ના લોકો હોય બધા માં જે માટે સમય વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે. સમયની કદર કરનાર જીવનમાં આગળ વધે છે.
હા બરાબર.
બરાબર છે. તમે સમયનો વાપર. આઈપઈન્ટ સમયનો વાપર તમને. ગમે છે કે? સમયથી રહેવાનું, સમયથી બોલવાનું કામ.
હા! બરાબર મને ગમે છે એવું બધું.
મ એકદમ સાચું છે. મે સમય સમય વાયા ના જવા. તેઓ પણ યોગ્ય કામમાં વાપરવવો. એ જ સાચી સમાજદારી છે ને.
હા! બરાબર.
સમય વ્યવસ્થાપન કેવલ કામ માટે પણ નહીં પણ સુખી અને સંતુલિત જીવન માટે બી જરૂરી છે. જ આ બધા ફાયદા ખૂબ મહત્ત્વના છે આપણા. તેનાથી આપણે કેટલું આપણું કામ તનાવ થ છે. તનાવ ઓછો થાય. અભ્યાસ અને કામમાં સુધારો થાય. આપણા જેટલા કામ બી છે ને બધા. તે કામ આપને જીવન મે આરોગ્ય માટે પણ, સમય મળે. જીવન સંતુલિત બને. અભ્યાસ બી આપનો ટાઈમ પે છે. પણ આપના પર ડિપેન્ડ છે કે આપ. પણ સમયે અ હા કેવી રીતે. વાપરાનું. સમે સવારમાં જલ્દી ઉઠવાનું. કેટલાક કલાકો શું કરવાનું? તો ને પણ મોબાઈલ એક સાઈડ મે રાખીને જો કરે છે ને, સમયનો વાપર આપવાનો તો. નું ખ સૌથી સારો સમય વ્યવસ્થાપન આપનું. ખૂબ આખો દાડો આપનો સારો જાય છે. કઈ વાતનું જ મોબાઈલ આપ જ બિઝી થઈ ગયા ને તો, આપને આળસ આવે છે. આપણે કામ કરવાની જરૂરીજે.
કામ કરવાની શક્તિ નથી આપ.
હડા મને જે તારી સાથે આ વિષય પર વાત કરીને, ખુબ શીખવા મળ્યું મજે ખરે જ મને પણ આનંદ થયો કે, સમય વ્યવસ્થા પણ જીવનને સુંદર અને સફળ બનાવે છે ધન્યવાદ.